હલો
હલો વોયસ આવે છે તમને?
હા આવે છે તમને આવે છે
હા આવે છે તો તમે બેચલર કરેલું છે
હા થઈ ગયું છે મારું બેચલર
તો આગળ શું વિચાર છે તમારો હા મારું ભી થઇ ગયું છે મારો વિચાર આગળ એમ છે કે આગળ એમ બી એ કરીશ કા તો પછી એમ ડિજિટલ માર્કેટિંગ કરીશ એમ
બરોબર હ
હા તો તમારો શું વિચાર છે આગળ જોબ કરવાનો કે પછી કેવું
અ જોબ ન તો હમણાં વિચાર નથી મતલબ કે જે કઈ થાય તે પુરાની
અચ્છા બરાબર
થાય તે કરવાનું
તમને ચા ભાવે કે કોફી ભાવે
કોફી
કોફી તો એ કેમ કોફી પાછળનું રીઝન ચા હું કામ નહી એમ
ચા એમ ચાથી એવું લાગે કે અમુક વાર ગુસ્સો ને એવું આવી જાય સ્ટ્રેસ થઈ જાય આ એમ તો એનાથી શાંત થાય પણ મારું મોઢું છે એટલે
બરાબર તમારે તમને કેવું વાતાવરણ ગમે ગામ ગમે કે શહેર ગમે
ગામડું આપડે તો ગામડામાં સારા
હ મારા પ્રમાણે બંને જ સારું એમ તો કેમકે ગામમાં આપડે જો મનની શાંતિ તી ને એવું બધું જોતું હોય તો ગામ માં આપણને સારું રહે પણ કોઈ દિવસ આપણે પાસે બહાર ભણવા જવું હોય આગળનું પલક એમ બી એ કરવું હોય બી કોમ કરવું હોય તો શહેર એ ટાઈમ અનુકૂળ આવે કેમ કે એ ટાઈમે ગામ આપણને બધી યોજનાઓ ના મલી રે એટલે
એ તો છે જ વારી
અચ્છા તો તમારું અ તમારી સૌથી સારી આદત કઈ છે
સારી આદત મારી મારી તો બધી બહ સારી આદતો હશે કેવા જોઈએ તો આમ આડત માં તો વહેલું ઉઠવાની આડત સૌથી સારી છે વહેલી ઉઠી જઉં છું કામ ના ટાઈમે એના સિવાય તો આળસ જ હોય છે
મને પણ એવું હો એમ તો બહુ આળસ આવે પરંતુ અહીના કંઈક કામ હોય કા પછી કોલેજ જવાનું હોય તો પછી પ્રસંગમાં જવાનું હોય તો ઉઠી જવાય પણ એમ દરરોજ ના ઉઠાય બીજી હારી આદત તો એમ એવું કે બધા જોડે મસ્તી કરવાનું મને વધારે ગમે જીવનમાં એમ બધાને ખુશ રાખવાનું ગમે એવું
કોમેડી ટાઈપમાં બધુંય
હમ તમને ખોરાક બનાવવાનું ગમે જમવાનું બનાવાનું ગમે કે ના ગમે
ગમે ને એ તો મારું ફેવરેટ એ છે હોબી કેહેવાય ને તો એ મારી એજ છે
હા એ બધા
એમાં અલગ અલગ વેરાયટી બનાવાનું.
હા બધાનું અલગ અલગ હોય કોઈને ખાવાનું, બનાવાનું ગમતું હોય તો, કોઈને ખાવાનું ગમતું હોય. તમારો સૌથી ફેવરેટ તમારા સૌથી ફેવરેટ ખાવાનું શું? શું ભાવે જંક ફૂઠ ભાવે કે પછી ઘરનું ભાવે? અથવા તો બંનેમાં એવું છે?
હમ્મ બંને એવ કરે કે મતલબ કે ભાંડન કરે ને ઘર નું ઈ ભાવે બધું જ. ઘરના માટે વગેરેલી ખીચડી.
બરાબર મારું પણ સેમ જ ચોઈસ છે જો. મને વગરે એટલી ખીચી પણ એમ એકલી વગર એટલી ખીચડી ના ભાવે આજે જો દહીં જોએ. પછી સલાડ જોએ પાપડ જોવેએ એવું બધું હોય. તો મજા આવી જાય ને પછી બીજું છે એક. ગવર સિંગ નું શાક ને ખીચડી હા હા હા હા ઉનાળા માં તો પછી. આપણને કેરી મળી જાય, એટલે મજા જ આવી જાય!
હા, તમને લાગે ખાવાના બહ શોખ છે.
હમ્મ તમે પ પરિવારને પ્રેમ વધારે આપવાનું મહત્વ સમજો કે પૈસાને?
પરિવારને.
હમ્મ.
તમે?
રીઝન?
રીઝન પૈસા આજે છે કાલે નહી સંબંધ તો કાયમ માટે રેવાની એટલે એને પેલા. બચવાનો
બરાબર છે મારાં પ્રમાણે હા એ તો હાચી વાત છે તમારી! મારા પ્રમાણે બંને વસ્તુ જરૂરી છે કેમ કે જો આપણી પાસે પૈસા ના હોય મીન્સ કે પરિવાર ના હોય તો તો પહેલા તો કોઈક વ વસ્તુ કામનું જ નહી એ વા તો તમારી બરાબર છે. પરંતુ આપડે પૈસા હોય તો તો પરિવાર ને પાલી શકીએ એટલે બંને વસ તુ હોઉં જરૂરી છે જીવનમાં આપડી જરૂરિયાત પ્રમાણે પૈસા હોય. તે બરાબર છે એમ પછી એવું નહી કે પૈસા કમાવાના ચક્કર માં ફેમિલીને આપણે ટાઈમ ના આપીએ એવું ના હોવું જોઈએ પણ થોડા કન્સે જીવન જીવવા માટે બેઝિક નીડ માટે આપણે પૈસાની જરૂર પડે જ.
હા એ તો છે જ ભરી ને એવ જ હોવું જોઈએ.
હમ્મ. પછી બોલવાતા તમને કઈક પ્રશ્ન કઈક ટોપિક હોય તો તમારી પાહે
કઈ નઈ બોલો તમે મતલબ કે આગળ શું વિચાર્યું છે કઈ કોલેજ કે કઈ ન કર્યું કે નઈ પછી તમે?
હા, એટલે એ વિચાર્યું છે ખબર ખરું કે આગળ મેં બે અહ માસ્ટર કરીશ. એલે કે મને કન્ફ્યુઝન છે કે આ માસ્ટર કરું કે ના કરું કેમ કે, અમારે એમાં એવું છે કે. બહ જોબ ના કરાવે બધાને તો વિચાર ઓછો છે કે ઘરે બેઠા બેઠા કઈક જોબ મારે આવી તો મજા આવે અને ઘેર બેથા કામ બી થાય.
હા, એ પણ છે ઘરે બેઠા બે કામ થઈ જાય.
તમે જીવનમાં શું બનવા માંગતા હતા પણ બયના ના?
શું મવા માગતા તા?
હમ્મ.
ડોક્ટર ફિલ્ડમાં જવું હતું મને એટલે કે સેવાજ કરવી હતી કલાક. કે નર્સિંગ હોય કે ગમે તે પછ ફિલ્ડ ની બહાર જઈને બીજું જ કઈ કર્યું.
બરાબર!
પણ હાલ જે કરું છું એમાં પણ સેવા જ ચાલે છે એમાં સેવા જ કામ ચાલે. એટલે એ માર્ગેટ બીચો માર્ગ ચાલે છે.
બરાબર! મારે તો પેલા ન કે મારે તો ના. ઉપર થી ડ્રીમ બદલાયા જ કરે પેલા એવું થતું હતું. મને પેલાથી ડાન્સને મ્યુઝિક બહુ ગમતું હતું પણ પછીધ એું કે આવું ના હારું કેવાયું એટલે. મારો શોખ બદલીયા પી એ હતો કે હું મોટી થઈશ તો પૈસા કમાઈ પપ્પા ને પૈસા ખુશ રાખી છે એમ પણ જે. અત્યારે એવું થાય ના જીવનમાં કોઈ દિવસ પછી ના ઉમાં એવો હતો કે સી એ બનીશ. પછી દસમામાં આવું હતું કે ના બીજું કઈક બની એટલે મારો વિચાર તો બદલાયા કર્યા. પછી બારમાં પછી એવું થું કે ના યુપીએસસી જીપીએસસી કરો. પછી એવું થયું કે ના મારવી બેજ કરું એટલે હું બી બેજ કરીશ સવે હવે ખાલી પૈસા કમા મધ્યાહન છે.
બરાબર છે લાગે તમારું છે હા એ તો છે ઉમર પ્રમાણે બધા સ્વખ બદલાયા કરે.
હા.
હમ.
તમને તમારા ગામની સૌથી સારી વસ્તુ શું લાગે એમ તમે ક જાવ તો.
ગામની સૌથી સારી. સારી તો બધું ભું છે અમુક અમુક વ્યક્તિઓના સ્વભાવ લઈને અમુક વ્યક્તિઓ સારા છે.
હમ.
બીજું અહિયાં નહિ હવે બધું.
અચ્છા. મને એમ એવું લાગે મારા મતે કે શહેરમાં આપણે જતા હોય તો એમ કેટલો અવાજ આવે પછી આપણને એમ શાંતિ ના લાગે ને એકદમ પ્રદુષિત હવા પણ હોય. એમ ગામડામાં તો આપણને શું થવા મળે જ પણ એ પ્રમાણે તના લોકો બી એટલા સારા. ફય હ. તેના લોકાભ્ય એટલા સારા હોય અને બીજું કે આપણા.
બોલાવા ચલાવવામાં મતલબ કે બધેને.
હા બોલા ચાલ બધા હારી લેતા હોય ને તેની શાંતિ લાગે ગામડામાં એક ટાઈપ નું એટલે ગામડું મજા આવે.
સિટી માટે બધું સિટી બધી રી હા એ ના નહી ફરવા બધાની બાબ પણ જયારે જરૂર પડે કોઈ વ્યક્તિને તો કોઈ પેલો આવે નહી જયારે ગામડામાં બધા ભેગા થઈ જાય.
હા.
કે રીતનું વાતાવરણ વય છે બધમ
જો તમે અભ ભૂતકાળમાં. કશી વસ્તુને બદલવા માગો એક વસ્તુ તો તમે હું બદલો.
શું બદલું ભૂતકા નહી.
હમ.
તણી બદલવા જો તો મેં. બધું બહુ એવી વસ્તુઓ છે કે જે મારે બદલવી છે પણ હ શક્ય નથી. તો મારું પાસ્ટ બધું બહુ ખરાબ હતું તે સુધાર.
અચ્છા. મારા માટે જે કઈ પણ થાય ને આપણને કઈને કઈ શીખવાડવા માંગે. મારા પાસ્ટમાં પણ એવું થયું હતું કે ના મારે આ વસ્તુ નતું કરવું જોઈએ પણ મેં કયરુ કે મારે એક વરસ નતુ બગાડવું જોઈએ યુપીએસસીનું પણ મેં બગાડ્યું પણ એનાથી મને શીખ વા મયલુ કે ના મારી અંદર એક આ હોબી છે કે આ હોબી નહી એમ.
હા હા એટલે આપ કેટલા કોન્ફિડન્સ છે નહી એનાથી જાણવા મળ જો.
બરાબર જો તે મને એક દિવસ માટે ચાલો એક સવાલ પૂછો બીજો તને એક દિવસમાં તે અ બધા બુ પૈસ એક વસ્તુ કે હું કેવાય એક ઈચ્છા શક્તિ પૂરી કરવા આપે તમે હું ઈચ્છા માંગો?
મારી ઈચ્છા મારી ઈચ્છા તો હશે
મતલબ કે એમ સુપર પાવર જેવું કેવું મળે અમુક આપડે જોઈએ મૂવી માં એ એક સુ સુપર પાવર મળે તો તમે હું શુ સુપર પાવર લો એમ.
હું સુપર પાવર મળે તો પેલો પ્રશ્ન બસ વરી જે ઈચ્છા હોય તે પેલા પૂરી કે જ્યાં ફડું છે ત્યાં પેલાતો એટલે કે પરિવાર દૂરને બધાને કીધા વગર ફરવા જવી છે એ ઈચ્છા છે. તો એજ ઈચ્છા પૂરી કરો મેન ડ્રિમ.
અચ્છા.
મેં તો એવું હોય તો મેં તો હું કરું ખબર પહેલાંતો એ ઈચ્છાથી એવી ઈચ્છા માગું કે આજે મને ઈચ્છા મળી છે ને એ સુપર પાવર મને જ્યાં લગીન હું જીવું ને ત્યાં લગીન સુપર પાવર મલે પછી એ હું જે કરી હક એવું.
એ અમુક વાર આપડે જે વિચારીએ તે જ હોય કે એ થાય ના શકીએ એટલે બહુ વિચારીએ તોય
હા તો તમારો મનપસંદ તહેવાર કયો છે.
નવરાત્રી
નવરાત્રી છે એને પાછળનું કારણ.
અ એની પછળનું કારણ તો એક એવો અમે જો ગામડામાં રહીએ છે તો એમાં તો એક કે દસે દસ દિવસ એકદમ અલગ એનર્જી જોતી હોય છે એમાં. જે સ્થાન પર ગરબા રમે છે તે સ્થાન પર પણ અલગ એનર્જી આવે. એ દિવસે બધા ફ્રેન્ડ ભેગા થાય પછી દિવસે તૈયાર થવું. અને માતાજીની આરાધના એટલે કે પ્રાર્થના કરીએ ને બધું તો એટલે મતલબ કે આખી એનર્જી બદલાય જાય દસે દસ દિવસ
સાચી વાત છે તમારી નવરાત્રીમાં આપણને ગરબાર કરવાની અને એ એમાં ગુજરાતી એમ તો બવ જ મજા આવે કેમ કે ફેવરેટ તહેવાર આપડો.
હમ.
ને હાથે હાથે બધા ભેગા થાય એ બાને બાને ફેમિલી પછી નવા નવા કપડા લાઈ શકી આપડે. ના સારી રીતે તૈયાર થઈ શકે ગર્લ્સમાં તો.
હમ એ જ ને એટલે એ રીતના બધું.
મને તો ગણેશ ચતુર્થી બહુ ગમે એમ કારણ કે અમારે ત્યાં એવુ છે. કે ગણેશ ચતુર્થી હોય ને અગાઉ દસ પંદર દિવસ પહેલા બધા ભેગા થઈએ અમે અને પછી ડેકોરેશન કરીએ સાથે મળીને નાસ્તો કરીએ એટલે બધા બાને બાને દસ પંદર દિવસ અગાઉજ વેલા મળીએ. અને પછી સાથે ડેકોરેશન. એ બધાની ક્રિએટીવીટી અ ત્યાં રજૂ થાય પછી બધા. સાથે મળીને ભગવાન ની પૂજા કરીએ પછી એમાં જો ભોજન પણ આવી કે છપ્પ. ને ભોગ લાગેને અલગ અલગ ટાઈપના દોડ પ્રસાદ ખાવા મળે. નાના ભૂલકાઓને રાતે અમે ગેમ પણ રમાડીએ એટલે બધાની દ. અંડરની રમવાની શક્તિ પણ બહાર આવે અને મોતાા પણ રમે અમારે ત્યાં અમુક વાર. એવું.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
તો બોલો તમે બીજું કઈક હોય તો તમારી અંદર પ્રશ્ન.
પ્રશ્ન કઈ નહી અને આમાં કેટલા મિનટ વાત કરવાની હોય છે કમસે કમ.
આમાં સારા અગિયાર મિનિટ વાત કરવાની હોય છે આપડે કેટલી મિનિટ થઈ છે. સાડા અગિયાર મિનિટ થઇ ગઈ છે તો હું કોલ કટ કરું હને.
હા હા.